હાલો
હા અવાજ આવે છે. કોઈ બેકરાઉન્ડ નો અવાજ આવતો હોય તો જણાવજો
હલો હર્ષભાઈ
હા હા અવાજ આવે છે.
હા ક્યાં ખોવાઈ ગયા તા
અરે ક્યાંય ની બસ અહીંયા જ કરે છીએ હાલ તો બોલો
એવા અરે આજ તો મને શું કેવ તમને હમણાં મો હે ને આજે આપણે નથી બાર હું ફરવા ગયો તો એટલે હું હમણાં અમારા ગામમાં બાર રોડે ગયો હતો મારે ઝેરોસ કઢાવી હતી એટલે. જેવો જો બહાર ગયા ને એટલે અમારે લારી તો પકોડી ની છે. પછી દાબેલીની લારીઓ ઘણી બધી છે. એટલે મેં આજુબાજુ જે સ્વચ્છતા જોઈ ને તો મને એવું થિયુ. કે જે લારી હોય જે પકોડીની લારી હતી. એની આજુ આગળ જ ગટર હતી. હા તમારે વોલ્યુ પ્રદુષણ વધારે થાય લાગે મને તો વાયુ પ્રદુષણ ખુબ થતું હશે એ ધ્વનિ પ્રદુષણ પણ લાગે અવાજ ઘણો બધો આવેલો હ એમ એટલે હ પકોડી ને લારી જોઈ કે એટલે મને એવું થય કે એની આગળ એક્ઝે્ટ આગળ ગટર હેડતી હતી ગટરની નાળી અનેએટ હું કે કોઈ વ્યક્તિ આવી રીતે પકોડી કઈ રીતે ખાઈ કરે તો એક બીજી દાબેલી લારી હૈ. પછી જે આપણે જે આપણે ખાઈએ છીએ ને આપણે હવે હ ગંદી વસ્તુ એટલી હા નથી આપણને ફૂડ પોઈઝન થતું પછી જે આપણને જે ઇન્ફેક્શન થાય છે પેટમાં એ એવા રોગો થાય છે જેના કારણે આપણે જે ઘણી બધી બીમારીઓ થતી હોય છે. એટ હું તો એવું કહઉ છુ કે આપણે જો આપને પકોડી ખાવાની ઈચ્છા હોય. તો આપડે કા તો ઘરે બળીને ખાવી જોઈએ. કા તો એવી જગ્યાએ ખ આવી જોઈએ જે સ્વચ્છતા હોય તે સારું સારું ખાવાનું મળતું હોય. તો એવી જગ્યાએ ખાઈ રે તો આપણે ઘણું નુકસાન ના થાય શરીર મા આપણે જે શરીરની તાજગી અને જે તંદુરસ્તી જળવાઈ રે તમારે બેકગ્રાઉન્ડ નો અવાજ વધુ આવે છે. તો તમે આ કઈ બેકગ્રાઉન્ડ નો કેમ અવાજ આટલો બધો આવે છે?
હજુ પણ આવે છે?
હા હમણાં જા ને કઈ ના ખસેડતા હોય. કઈ એવું.
હા હા બરાબર હવે અવાજ આવતો હોય તો જણાવો નહીં તો હું વાત ચાલું કરું?
હા કરો તમે વાત કરો.
હા થોડીક તમે જે વાત કરતા હતા કે અત્યારે સ્વચ્છતાને તો છે જ નહી. બિલકુ તમે પકોડી ખાવા ગયા અને તેની સામે જ જે કટરતી એવું તો અત્યારે ઘણી જગ્યાઓ એવું પણ થઈ રહ્યું છે કારણ કે હું પણ આજે એક બાર ગયો હતો જે મિત્રો સાથે જ ગયા હતા ત્યારે અમે જે દાબેલી થવા ઉભા રહ્યા ત્યારે તે બાજુ પણ એવું જ હતું ત્યાં તમે જુઓ તો ડાબરી જે હતી. તેનું જે કહેવાય કે જે માવ આવે. તેના ઉપર એકલા મચ્છર ફરતા હતા અને ભાઈના હાથમાં પણ કોઈ પ્રકારનું જે પ્લાસ્ટિકની જે કોથળી વગેરે કઈ બાંધ હતી જ નહીમ એવી રીતે લોકો પણ ખા તા ત્યારે હું પણ વિચારું કે લોકો કઈ રીતે આવું ખાઈ શકે છે તેમને કઈ સ્વચ્છતા કે બીમારીની કઈ જાણ જ નથીમ. લોકો આવું પણ ખાઈ લે છે રસ્તા પર બેઠા બેઠા અને તમે જાણો કે તેની સામે શું હતું. એક રસ્તો હતો હાઈવે એટલે તેનાથી કેવું કે. જે કાંકરા વગેરે ઘણા બધા ઉડતા હોય છે. સેપટ વગેરે અને તેનાથી પ્રદુષણને આવું બધું. ખાવું એક શરીર માટે એકદમ હાનિકારક છે. તમે એવું કહી શકી કે ભલે તમે કોઈ પ્રકારનું વ વ્યસન ના. પરંતુ આવું હોય તો તેના કારણે તમને પણ થોડું એવું શરીને થઈ શકે. અને આવું બહારનું જેતે ખાવાથી તમારે જે શરીરને બીમારી પણ કોઈ પણ પ્રકારની બીમારી પણ થઈ શકે છે એટલે અમારું એવું કેવું કે અત્યારે એને આપણે જે જ્યાં પણ જઈએ ત્યાં થોડીક સ્વચ્છતા વાળું કરવું જોઈએ એમ. કે ત્યાં જ આપણે ખાવું જોઈએ ચજા ને હા અને બીજી વાત કે આપણે વાત કરતા હો તો મારું કેવું એવું છે. કે આ કોઈ બાર જે લારીઓ હોય તેના ઉપર ખાવાનું ટાળવું જ જોઈએ કારણ કે તેનાથી જે પણ પ્રકાર જે સેપર વગેરે ઉડતી હોય તેનાથી આપણને ઘણું બધું નુકસાન થાય છે. તેના કરતા કે જે કેફે વગેરે હોય હોટલ તેમાં જોવું સારું કારણ કે તેમાં એકદમ પેક રૂમ હોય તેના કારણે બહારની કંઈ એવી જે પણ વગેરે કઈ આવશે નહી પ્રદૂષણ નું કોઈ પણ એટલું બધું હશે ને એટલે તમે આરામથી કરી પણ શકો છો. ભલે જે કોઈ ખર્ચો વગેરે થાય પરંતુ એ બરાબર છે એમ
વાત સાચી તમારી પણ તમે કેફેમ વાદ જવાની વાત કરી. હું તો એવું કહું કે તમારે બાજું ખાવું જ ના જોઈએ. કે આપણે ઘરનો જે પૌષ્ટિક આહાર છે. જે આપણે ગુજરાતમાં જેમ આપણેે આપણે દાલ રોટલી રોટલી ખાઈએ છીએ. ચાક રોટલા ખાઈએ છીએ. પછી કાઠીયાવાડમાંજે દાલ બાટી ખાઈએ આપડે એવો પૌષ્ટિક આહાર ખાવો જોઈએ. જેનાથી આપડે તમારે બેકગ્રાઉન્ડ નો મને અવાજ ખુબ આવે છે. હા હવે બંધ થઈ ગયા.
ભાઈ હું એ કંટાળે તેના કારણે તો હું તમને કોલે જ નથી કરતો.
હા તો એમમ કહેતો હતો કે આ જે તમે વાત કરી કેફેમાં બેસીને ખાવજ હવે તમે વાત કરો કે તમે કેફેમ બેસી ભલે. સ્વચ્છતા હોય પણ હવે તે લોકો અંદર કઈ રીતે બનાવે છે. કેવી કેવી વસ્તુનું જે પામ ઓઈલ વાપરતા હોય તો એનાથી પણ જે ફૂડ પોઈઝન ઘણી જેવી બીમારીઓ થતી હોય છે. એટલે વસ્તુ ખાવ તો તમે સારી જગ્યા જોઈને ખાવ એવું નથી કે આપડણે જેમ લોકો નથી દરરોજ કઈ બહાર નું ખાવા માંડતા. જેમાં અલગ અલગ વસ્તુ એટલે એવી રીતે ના ખાવું જોઈએ આપણે પોતાની એક લિમિટેશન હોવી જોઈએ કે ના અઠવાડિયામાં એક વાર બરોબર છે, મહિનામાં એક વાર બરોબર છે. ના રોજ રોજ ખાવાથી જે આપણે જે કેલ્શિયમ છે આયરન ની કમી છે એ બધું ઘટવા લાગે તેના કારણે જે આપણે શરીરની તંદુરસ્તી માટે જે જરૂરી છે તે પણ ઘટતું જાય છે. એટલે હું તો એવું કઉ છું કે હવે આપણે જે સરકાર આપણે સરકારે પણ એવા ઘણા પગલા લઈ શકે. જેના કારણે જે હાલમાં જે- અલગ અલગ જે લારીઓ ચાલતી હોય છે ગટરની સામે જેનીમાં સ્વચ્છતા નથી. તેના આગળ પગલા લેવા જોઈએ હમણાં જ અમારી ગામમાં પણ લારીઓ છે જે એવી લારીઓ છે જે ગટર ની સામે એઝેક ગટરની સામે આવેલી હવે ત્યાંનો વ્યક્તિ ના મોજા પહેરે ના પછી ત્યાંની જે ડુંગળી કાપે આપે હોય જે વટાણા ઉપર તે મચ્છર બેસતા હોય તે તમને જોઈને જ ખાવાનું થી પકોડી ખાવાની ઈચ્છા ના થાય એટલે હું તો ત્યાં પકોડી ખાતો જ નથી એટલે હું તો ઈચ્છા થાય તો હું ઘરે બનાવીને ખાઈ લઉં છું તમે જે તમને કઈક કન ને થોડી
હા હા બરાબર જો તમે જે વાત કરતા હતા કે બહારનું ખાવું જ ન જોઈએ હા એ પણ વાત તમારી સાચી છે. પરંતુ તમે બહારનું ખાવું જોઈએ પણ કેવું કે તમે એક મહિનામાં એક વખત ખાઈ લો તો બરાબર છે એ એટલું બધું શરીરને કંઈ નુકસાન આપતું નથી તમે જો કદાચ કોઈ કોલેજ વગેરે જતા હોય. તો બને ત્યાં સુધી કેવું કરવાનું કે પોતાના ઘરેથી ટિફન વગેરે નાસ્તો વગેરે લઈ જઉ. આ અમુક લોકો અમારે કોલેજમાં પણ એવા છે કે જેઓ છૂટેને ત્યારબાદ એ કેફે વગેરે હ હોટલ વગેરે કે આવી જે લારીઓ નાસ્તાની હોય ત્યા આગળ જશે અને આવું જે તે વગેરે ખસે ખાશે ને તેના કારણે અમુક લોકો બીમાર પણ પડે છે. જેમ એક એવો કિસ્સો પણ સાંભળેલો છે કે જે વ્યક્તિને ટાઈપિંગ સ્પીડમાં ઇમ્પેરેશન થઈ ગયું હતું. તેના કારણે હું એવું સલાહ આપું કે દરરોજ ના ખાવ જો જો કોઈ એક દિવસ તમે ખાઈ લો તો એનાથી એટલું બધું કંઈ નુકસાન થતું નથી. અને એવું પણ કું કે કોઈ દિવસ તો ખાવું જોઈએ. કારણ કે તમને પણ જો શરીર ને કેવું કે બધી જે પણ પ્રકારની મોજ હોય એ બધી મળવી જોઈએ સમજા ને એ પ્રકારની બ એટલે તમારી એવું પણ ખાવું જોઈએ અને બને ત્યાં સુધી કરવાનું કે ઘરે જ બનાવવાનું તમે જે વાત કરતા હતા. એ ઘરે બનાવીને ખાવું ખુબ સારું તો તેનાથી કોઈ પણ પ્રકારનો આપણને રોગ થતો નથી. આ બીજું પણ કઈ એટલો બધો ખર્ચો વગેરે પણ ન થાય. જે પણ કોઈ આઈટમ તમારે ખાવાની ઈચ્છા થાય તો તમે ઘરે બનાવી જ શકો છો એકદમ આરામથી. તમે કદાચ એવી આઈટમો પણ બનાવી છે. અમે પણ બનાવીએ અમુક ટાઈમ દાળબાટી વગેરે એવી ઘણી બધી આઈટમોમાં ઘરે. બનતી જ હોય છે કારણ કે અને અમે કું કે બહાર કંઈક આવું ખાવા જતા નથી. બને ત્યાં સુધી સમજ્યા તમે કદાચ આવું કદાચ બહાર ખાતા હોય તો હું પણ અત્યારે તમને ના પાડીશ કે આવી જગ્યા કે બિલકુલ જજોજ મત. અને આવું જે પણ પ્રકારનું જે બહાર જવાનું તમે જાઓ છો ખાવાનું. તે બધું ટાળજો. અને પોતાના શરીરને જે પણ પ્રકારની જે સુવિધાઓ વગેરે જોતી હોય. તે આપવી જરૂર છે તેનાથી જ તમે આગળ પણ વધી શકશો અને તમે જે છો. એ ભારત નું એક ભવિષ્ય છે સમજા. તો તેના કારણે તમારે બધું અત્યારે સાચવવું પડશે તેનાથી તમે ભારતને આગળ લઈ શકશો બીજા શબ્દો તમે કહી શકો છો.
હા તો મે એમ કે ત ભારતનું ભવિષ્ય તો કીધા પર છીએ એટલે ભારતનું ભવિષ્ય તો છીએ. એટલે અમારે પણ દેશના પ્રત્યે એક જે જવાબદારી. ફરજ નિભાવવી જોઈએ કે જેમ તમે ના વાત કરી શરૂઆતમાં કે લોકો કે એમાં કોલેજમાં તો ખાલી એ લોકો જમવા જ આવે મારામાં તો દેવું છે. કારણ કે મુજબ જે કોલેજ કરું છું. એટલે હવે કોલેજમાં તમે શું ને તો હવે બે લેક્ચર હોય બે લેક્ચર પ એક કલાક હવે અમુક લોકો તો પેલા તો લેક્ચર પટી જાય ને એટલે ડાયરેક્ટ જાય. ક્યાં ખબર છે તમને ડાયરેક્ટ કેફે માં જતા રહે. અમારે કેફે તો નથી પણ જે કેન્ટીનની સુવિધા છે હવે કેન્ટીનમાં જતા. હવે જેવા કેન્ટીન માં જાય એટલે ચેપડી ત્યાં સમોસા મળે. પછી જે ત્યાં સમોસા તો હવે તળેલા તો હોય નહી તાજા. હવે કેટલા દિવસ તતા તળેલા સમોસા પડ્યા હોય. પછી ડુંગળી પર બરોબર કાપેલી ના હોય એટલે આવું લોકો. ખાય પછી જે પડીકા ખાય અમુક ટાઈમે તો એસપર્ટ પડીકા પણ મળતા હોય છે. હવે એવું વસ્તુ લોકો ખાય તો તેમને હવે કેટલી બીમારીઓ થાય જેમ કે આ ના આવું ખાવાથી જો ફૂડ પોઈઝન થાય છે પછી આજ. હ શું કે આપડણે નથી એક ઇન્ફેક્શન થાય છે પેટમાં એક મારો મિત્ર છે તેને પણ થયું તું. પેટમાં ઇન્ફેક્શન થયું હતું હજી સુધી લગભગ તેને મટ્યું નથી. કઈ મેં સમાચાર નથી લીધા પણ તેને પણ એક ઇન્ફેક્શન થયું તું. એટલે આવા બધા જે પ્રોબ્લેમો થય હ ને એ બધું આ બહારનું ખાવાનું. હું પણ કોલેજ જાઉં છું પણ હું રોજ ટિફિન લઈને જાઉં છું. હું ઘર નુ ખાવા પેલા તો જમીને જઉં પછી કોલેજમાં ટિફિન લઈને જે એક કલાકની રિસેસમાં ટિફિન કરવાનું પછી લેક્ચર ભરીને આઇ જવાનું. એટલે આપણને જે કઈ બીમારી થવાની હોય. તેનીથી ટળે આપણે જે રોગ પ્ર્રતિકારક શક્તિ છે. એમાં પણ વધારો થાય પછી જે આપણી જે મ્યુનિટીમાં છે જે આયરનની જરૂર છે આપણે જે કેલ્શિયમની જરૂર છે. એ જે આપડા ઘરનું ખાવા જે પૌષ્ટિકહ લઈએ ને તો તેના કારણે આપડા આવત વધારો થાય, તમારું શું કેવું આના વિશે, થોડી માહિતી આપો?
હા, હા, બરાબર તમે જે વાત કરી કે ઘરનું ખાવાથી જે પણ પ્રકારની કોઈ બીમારી ના આવે અમુક જગ્યાએ કેલ્શિયમ વગેરે જે પણ કોઈ વિટામિન હોય તે મળી રહે, એ વાત સાચી કરી તમે અને અત્યારે તો જો હું પણ કેવું છું કે બહારનું તો કોઈ સમય જતો જ નથી. અમુક ટાઇમએ કોઈ મિત્રો લઈએ તો જવાનું પણ કેવું કે મહિનામાં એકથી બે વખત બસ. વધારે એનાથી વધારે તો અમે જતા જ નથી અને એટલો બધો કેવું કે કોઈ એટલા બધા પૈસા પણ ના હોય, એટલે આટલા બધા ખર્ચો કરી શકેએ. એના કારણે અમે તો આવું કઈ બારનું જમવા જતા નથી અને બને ત્યાં સુધી. તે વાત કરતા હતા, કે ઘરનું ખાવાથી જે પણ કોઈ વિટામિન વગેરે, કેલ્શિયમ વગેરે તમને મળી શકે એ વાત એકદમ સારી કરી તમે, અહ અત્યારે તો કેવું છે કે તમે બહારનું ખાવ તો તમને શરીરને ઘણા બધા નુકસાન જ થતા હોય છે. કારણકે તેમાં જે પ્રકારના મસાલા વગેરે હોય છે. તે શરીરને ખૂબજ નુકસાન કરે છે જે ગરમ મસાલા હોય ને તે એટલે આપણે એવું તો બધું ટાળવું જ જોઈએ અને તમે કદાચ બહાર પણ જાઓ. તો જે વધારે તળેલી વસ્તુઓ હોય તે ખાવાનું ખૂબ જ ચળવું જોઈએ અને બને અત્યાર સુધી અત્યારે તમારા શરીરને જે છે તે જે ફૂ વગેરેની જરૂર છે તેના માટે તમારે જે કોઈ પણ ફ્રૂટ હોય તે ખાવું. ખૂબજ સારું છે, તો તેનાથી તમારે શરીરની જે પણ પ્રકારની જે કોઈ જરૂરિયાત હોય, તે પણ મળી રહે અને આગળ પણ તમને કઈ તકલીફ વગેરે પણના થાય અત્યારે તમે ઘણા બધા જે સેલિબ્રિટી વગેરે જોતા હશો કે જે આવી કોઈ એડ કરે છે, પરંતુ તેઓ હવે તેમના જીવનમાં કદી આવી કોઈ વસ્તુની અડતા પણ નથી, જ્યાં આનાથી શું થાય કે જે ના જનતા છે ભાઈ તે બધું આવુ ખાય છે ને તેના કારણે જનતા જ બીમાર પડે છે. અહ તેના કારણે ડોક્ટર પાસે જશે અને ડોક્ટરનો આવીજ ખર્ચા હશે. એટલે આ બધી એક સિસ્ટમ છે કે જે બનાવવામાં આવે છે ને આવી રીતે જે પોતાનો દેશ જે છે તે આગળ જાવાની છે એના સિવાય તો મને લાગતું પણ નથી કે આગળ જઈ શકે અને કોઈના અંદર એટલી બધી બુદ્ધિ પણ નથી કે આવું કરવાથી મારે આવું થશે કે નહી થાય એમ. એટલે બધું આવ પબ્લિક છે હવે તેની પાસે બધી